હલો.
હલો.
હલો, કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હલો.
આવાજ આવે છે મારું
હ આવે છે કેમ છો તું
હલો.
હલો.
હા. હલો.
મારો અવાજ આવે છે?
હા હા.
અમ અ હોલી નજીક આવી રહી છે.
હમ્મ એટલે બધા લોકો તૈયારી કરી રહ્યા છે.
તને હોલી ગમે છે?
બહુ ગમે છે તને.
અ મને પણ હોલી બહુ ગમે છે.
હોલી ભારતનો એક ખૂબ જ લોકપ્રિય તહેવાર છે.
હા આ વાત સારું કઉ છું તું નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી અ બધ ઉજાવે છે.
તને હોલી વિશે શું ખબર છે.
મને હોલી વિશે હોલીને અ હોલી એ એક રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો બીજાને રંગો લગાવે છે.
હમ બિલકુલ. આ દિવસે લોકો એક બીજાને રંગો લગાવે છે. અને બધા સાથે મળીને ખુશી મનાવે છે.
હમ આ વાત સારું કવું છું તું હોલી અ પ્રેમ અને એકતા નો સંદેશ આપે છે. અ હોલીમાં સારો લોકો પ્રેમ સાથે ખેલેે છે હોલી.
હમ તને હોલિકા દહન વિશે ખબર છે?
હા મને હોલિકા દહન વિશે ખબર છે હોલી પહેલાની રાતે હોલિકા દહન થાય છે.
હમ એ કેમ કરવામાં આવે છે?
અ એ સત્યની આસ્થા પર થયેલી જીતનું પ્રતિક છે.
હમ પ્રહલાદ અને હોલિકાની કહાની સાથે જોડાયેલું છે ને.
હા હ આ પ્રહલાદ અને હોલીગા ની કહાની સાથે જોડાયેલી છે બિલકુલ.
સ્કૂલ માં પણ આ કહાની શીખવેદી હતી.
હા આ સાચું કહે છે મને પણ યાદ છે.
તને હોલી માં કઈ વસ્તુ સુધી ગોધુ ગમે છે.
મને હોલીમાં અ રંગો સાથે રમવાવું બહુ જમે છે, અને તમે?
મને ફ્રેન્ડ સાથે મસ્તી કરવી ગમે છે.
આ વાત સારું છે ફ્રેન્ડ સાથે મસ્તી કરવાનું મજા અલગ હોય છે હોલી ના દિવસે બધા બહુ એક્સાઈટેડ હોય છે.
અને હોલીએ સવારે કેટલા વાગે શરૂ કરો છો.
મારા અ એટલે લગભગ આઠ વાગ્યા થી અને તમારે એટલે
હ આ મારું વોઇસ ક્લિયર છે?
હા તારું વસ ક્લિયર છે.
લગભગ આઠ વાગ્યથી તમે લોક હોલી રમો છો?
હા
વાહ એટલે જલ્દી
હા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈ જાય છે.
હમ તમે ડ્રાય કલર વાપરો છો કે વોટર કલર
હમ હમે મોસ્ટલી ડ્રાય કલર અને તને
અમે પણ હવે ડ્રાય કલર વધુ વાપરાય છે.
હા એ વાત સારું છે એન્વાયરમેન્ટ માટે પણ સારું છે ડ્રાય કલર
હમ હા પાણીની બચત પણ થાય છે.
હમ. પેલા અમે પિચકારીથી ઘણું પાણી વપરાતા છે.
મને પણ પિચકારી બહુ ગમતી હતી.
હમ બાલપણમાં હોલી ની મજા જ અલગ હોતી.
અ નવા નવા રંગ અને પિચકારી લેવાની એકક્સાઈટમેન્ટન્ટ હતી.
તને બલૂન વ પારું ગમે છે.
હમ ના હવે નથી ગમતું.
હમ મને પણ નથી ગમતું.
હો કારણ કે ક્યારે બીજાની કિચન પણ થઇ શકે.
હ આ વાત સારું કહે છે એટલે સ્વાદની રખવી જોઈએ.
હમ હોલીમાં સેફ્ટી પણ રાખું જરૂરી છે.
બિલકુલ તમે નેચુરલ કલર વાપરો છે.
હા હવે ઘણા લોકો હર્બલ કલર વાપરે છે.
વાહ એ ઈસ્કીન માટે પણ સારું હોય છે નેચુરલ કલર
હમ અને એન્વારમેન્ટ માટે પણ
હા આ વાત સારું છે તને હોલું હોલી ના ગીતો ગમે.
હ બહુ ગમે છે. હેલો. હલો. હલો.